કૃષ્ણ કેમ છો? હું મજામાં છું, તમે કેમ છો?
ઓ.
અ આજે આપડે જી-જીવનમાં શિસ્ત નું મહ ત્વની વાત કરીએ
સચી હા સાચું છે જીવન મનશિત કરવું તો ખુબ મહત્વ છે.
હા શિસ્ત માનવ જીવનનો એક અત્યંત મહત્વપૂર્ણ ગુણ છે શિસ્ત નો અર્થ નિયમ નુ પાલન કરવું, સમય નું મૂલ્ય જ સમજવું અને જવાબદારી પૂર્વક વર્તન કરવું થાય છે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે શિસ્ત ખૂબ જ જરૂરી છે.
હા સાચું કીધું તમે શિસ્ત અ સફળ અને સુખી જીવનનો પાયો છે શિસ તો નો અર્થ નિયમો નું પાલન કરવું સમય નું મહત્વ સમજવું દારી પૂર્વક વડ થુંવુ છે
હા અને શિસ્તબદ્ધ વ્યક્તિ પોતાના કાર્યો સમયસર પૂર્ણ કરે છે અને પો પોતાના લક્ષ્યો તરફ સતત આગળ વધે છે.
સારી વાત છે શિસ્તબદ્ધ વ્યક્તિ પોતાના જીવનમાં સરળતાથી સફળતા પ્રાપ્ત કરી શકે છે વિદ્યાર્થી હોય, કર્મચારી હોય, કે કોઈ સ્પો પોસ્ટ્સમેન હોય કોઈ કુ પણ વ્યક્તિ
હા એકદમ તમારી વાત સાચી છે શિસ્ત દરેક ફિલ્ડમાં બહુ જરૂરી છે વિદ્યાર્થીઓના જીવનમાં પણ શિસ્તનું વિશેષ મહત્વ છે જે વિદ્યાર્થી નિય નયમિત અભ્યાસ કરે, શિક્ષાનું સમ્માન કરે અને સમયપત્રક મુજબ કાર્ય કરે તે અભ્યાસમાં સારું પ્રદર્શન કરે છે અને શિસ્ત વિદ્યાર્થીઓમાં આત ત્મવિશ્વાસ, એકાગ્રતા અને મહેનત કરવાની ભાવના વિકસાવે છે
હા આ બધા ગુણોથી તેના ભ